હમ્મ
હલો
હલો
કેમ બેન
બું મજામાં છુ તમે કેમ છો બેન
હું પણ મજામાં છું તો આજે આપડે કયા ટોપિક ઉપર વાતો કરીશું
આપ સ્વચ્છતા વિશે કઈ વાત તો કરવા માંગુ છું
તો ચાલો આજે હું શરૂઆત કરું કે સ્વચ્છતા શું છે અને સ્વચ્છતા આપણા જીવનમાં કેટલી જરૂરી છે તો આજે આપણે એજ ટોપિક ઉપર વાતો કરીશું તો તમે જ બતાવો ને કે સ્વચ્છતા શા માટે જરૂરી છે
સ્વચ્છતાને સ્વચ્છતા એ માત્ર શારીરિક સફાઈ નથી પરંતુ તે સ્વસ્થ જીવન શૈલી માનસિક શાંતિ અને સામાજિક જવાબદારીનો અભિન્ન ભાગ છે તેનો વ્યાપ વ્યક્તિગત સ્વચ્છતાથી લઈને આપણા ઘર શહેર જેમ કે જેમ કે અને સમગ્ર પર્યાવરણ ની જાળવણી સુધી વિસ્તરેલો છે સ્વ સ્વચ્છતા નો મહત્વ પણ વધારે છે જેમ કે આરોગ્ય અને નિરોગી જીવન જેમકે નિયમિત સફાઈ રાખવાથી હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ નો નાશ થાય છે. જેનાથી ઝાડા મલેરિયા અને ડેન્ગ્યુ જેવા છે. પી રગ અટકે છે. અને પર્યાવરણ સંરક્ષણ જેમ કે કચરાનું ઉપયોગ્ય વ્યવસ્થાપન પ્રદુષણ ઘટાડે છે. અને પૃથ્વી ને સુરસિત રાખે છે. માનસિક શાંતિ જેમ એક સ્વચ્છ અને વ્યવસ્થા વાતાવરણ તણ ઘટાડે છે. અનેસકા સકારાત્મક ઉર્જા સામજિક, ઉરાયવ જે આસપાસ ના વિસ રાખીને આપણે સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપીએ છીએ. તમે કઈ કેવા માંગો છો બેન?
હા બેન તમે જે આ બધી વાતો કહી છે. એ તો સાચી જ છે. કે સ્વચ્છ સ્વછતા એ આપણા માનસિક તળાવ ઉપર પણ ખૂબ જ અસર કરે છે. સ્વચ્છતા એ આપણા જીવનમાં એટલું જરૂરી છે. જેટલું જરૂરી જરૂરી આપણા જીવનમાં ખોરાક અને પાણી છે. અ માણસ આપણે એમ તો કહી શકાય ને કે માણસને પો પોતા ન એટલે શરીર ન તો સ્વચ્છતા રાખવું એ જ જરૂરી છે. પણ આજના લોકો તો ત્રણ-ત્રણ ચાર-ચાર દિવસ સુધી નાહતા નથી હોતા. તો એ લોકો એટલા ગંદકી માં રહે છે. એના કારણે જ એ એમના શરીર માં એટલી જાત જાતની ની બીમારીઓ લાગી જાય છે. અને તેના કારણે જ રોગચળો પણ ફાટવાનો એટલે ડર હોય છે. તો સ્વચ્છતા એ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. સ્વચ્છ
સ્વચ્છ
થી જ શરૂ કરવું જોઈએ. આપણા નખની સ્વચ્છતા આપણા વાળની સ્વચ્છતા આપણા દાંત સ્વચ્છતા આપણા શરીર સ્વચ્છતા ત્યારબદ આપના ઘરની સ્વચ્છતા કુટુંબની સ્વચ્છતા તેના બાદ જ આપણા ગામની સ્વચ્છતા. થઈ શકે છે. ત્યારબાદ તાલુકાની પછી જિલ્લાની પછી રાજ્યની અને તેના બાદ જ આપણો દેશ એક દિવસ સ્વચ્છ બનશે. તેવી ભાવના રાખવી એ દરેક વ્યક્તિમાં જરૂરી છે. સ્વચ્છતાની જરૂરત એટલી બધી વધી ગઈ છે.
કે એ તમે વાત જ ન પૂછો આજે તમે ઘરની બહાર નીકળો ને તો રસ્તા પર જ્યાં જોયો ત્યાં તમને ફક્ત ફક્ત કચરો જ જોવા મળશે. અને આ કચરામાં તો સૌથી વધારે ઉપયોગ જે થાય છે. એ છે પ્લાસ્ટિક પ્લાસ્ટિક તો તને રસ્તામાં અસંખ્ય કયો પ્લાસ્ટિક જોવા મળશે અને પ્લાસ્ટિક જ એક માત્ર એવી વસ્તુ છે. કે જે આપણેે તેને સળગાવીએ તો આપણા જે હવાનું પ્રદુષણ છે. એ થાય જો આપણે એ પ્લાસ્ટિકને જમીનમાં તાટી દઈએ ને તો આપણે જમીન પ્રદૂષણ થાય અને એવું છે. ને કે પ્લાસ્ટિકને આપણે હજારો વર્ષ જમીનમાં દાટીને રાખીએ. ને તો એ હજારો વર્ષ સુધી એનું છે. ને વિનાશ થાય જ નહીં. હજારો વર્ષ સુધી પણ એુંને એવું જ રહે છે. તો એટલા માટે પણ સ્વચ્છતા રાખવી એ ખૂબ જ જરૂરી છે. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ નિયમનો જે અમલ છે. જે આપણા વડાપ્રધાન દ્વારા પણ કરવામાં આવ્યો છે. અને જે અ શિક્ષિત લોકો છે. શિક્ષિત લોકોમાં પણ આ સ્વચ્છતાનું જ પ્રમાણ વધુ જોવા મળે છે. જયારે આપડણે ગામડા જેવા વિસ્તારોમાં જઈએ. ને તો ત્યાં તમે જોશો ને તો ગામના લોકો સ્વચ્છતા તરફ ધ્યાન જ નથી રાખતા છે. પણ જયારે આપણે શહેરની તરફ આવી અને ત્યાં જ આપણને સ્વચ્છતા જોવા મળતું છે. તો તમે શું? શ કેવય એના વિશે?
એ તો તમારી ત સાચી ખરેખર બહુ સારી છે જેમ કેને સ્વચ્છતા એ આપણા જીવન સૌથી મહત્વપૂર્ણ ભાગ છે ત્યાં જ પ્રભુતા સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા એટલે જે જ્યાં સફાઈ હોય છે ત્યાં સકારાત્મક ઉર્જા અને સુખ શાંતિ ન વાસ થાય છે સ્વચ્છતા જાળવી એ માત્ર વહીવટી તંત્ર પણ આપ બધાની નૈતિક ફરજ છે વ્યક્તિગત સ્વચ્છતા તમે જે કીધું હતું વ્યક્તિગત સ્વચ્છતા રોજ સ્નાન કરવું જમતા પેલા હાથ ધ અને સ્વચ્છ પહેરવા ઘરની પણ સ્વચ્છતા હો છે જેમ કે ઘરમાં રોજ કચરો પોતું કરવું અને વસ્તુ વ્યવસ્થિત ગોઠવવી જેમ કે આસપાસની પણ સ્વચ્છતા હોય છે જેમ કે શેરી મોલો કે સોસાયટીમાં કચરો ન ફેકવો માનસિક છેવતા વિચારોને શુદ્ધ અને નકા નકારત્મક થી પુખ્ત રાખવા સ્વસ્થાન રખવાનું મુખ્ય પણ કેટલાક ફાયદા છે બેન આજે જે નથી જાણતા એ લોકો તો અજાણી જ છે, જે જાણે છે તે એ લોકો બધા એ જ છે, જેમ કે રોગોથી બચાવ મચ્છર માખી, અને બેક્ટેરિયા દૂર રહે છે. જેથી મલેરિયા અને ડેન્ગ્યુ, જેવા રોગ થતા નથી. આર્થિક, બચત જેમ કે બીમારીઓ ઓછી થવાથી દવાઓનો હોસ્પિટલનો ખર્ચ બચે છે. દેશની પ્રગતિ સ્વચ્છ ભારત પ્રવાસીઓને આકર્ષ છે, અને દેશની છબી. કર્યુંધી આપ શું કરવુંએ સ્વચ્છતા માટે જો કચરો હમેશા ડસ્ટબન ડસ્ટબિનમાં જ નાખવા જોઈએ, જાહેર રસ્તો કેૂતપાથ પર કચરો ન ફેકવો જોઈએ એ આપ આપને અને બધા લોકોને આ સમજદારી ને જવાબદારી આપવી જોઈએ, અને બધા લોકોને સમજવી, જોઈએ જેમ કે ભીનો અને સૂકો કચરો, અલગ કરવો આનાથી કચરાનુ રિસાયક્લિંગ સરળ બને છે, જેમ કે પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવો જેમ તમે કીધું હતુ પ્લાસ્ટિક નો કચરો વધારે હોય છે. ઠ આજના જીવનો બહ ખતરનાક વસ્તુ છે. જે અમે લોકો જે ભણે તે સમજને અભણ છે, એ લોકો લોકોને તો સમજ જ નથી, આવતું એ લોકોને એટ એ લોકોને, એ આપવા માટે આપણને કઈ કરવું જોઈએ, જેમ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ ભારે નુકસાન પહોંચાડે છે. એટલે એ પણ એના ઉપર કઈ ટીપ્પણી તમારા પાસે છે, બેન
અ પ્લાસ્ટિક નો જેટલું બને ને તેટલું ઓછો ઉપયોગ કરવો જોઈએ, આપણે જયારે બજારમા- ને ત્યારે આપણને જે દુકાનદાર હોય છે, કા તો આપે જે શાકભા ભાજી લઈએ છીએ તો દુકાનદાર આપણને શું શેમાં શાકભાજીઓ આપે છે, તો તે દુકાનદારો આપણને પ્લાસ્ટિકની થેલીમા શાકભાજીઓ આપે છે, તો આપણને પોતાના ઘરથી, જ બેગ કેરી કરવું જરૂરી છે. આપણને કાપડની થેલીઓ બનાવવાની જરૂરિયાત છે, અને ત્યારબાદ આપણે બજારમાં જઈને જે પણ સબ્જી લઈએ, તો એનામાં આપણે આપણા પ્લાસ્ટ જે ઘરેથી લઈ ગ ગ છે, એનો આપણો કર્યા ઉપયોગ કરીએ પ્લાસ્ટિક બેગ નો ના ઉપયોગ કરતા તો આપ જો નાના નાના શરૂઆતથી જ આ જે પ્રદૂષણ છેને, એને અટકાવી શકાય તો એટલા, માટે એ માટે આપણને ઘરથી જ એવી બેગો લે ઈ જવી જોઈએ કે જેમાંથી આપણો સમાન કેરી થઈ શકે છે. અને ત્યારબદ પ્લાસ્ટિક ન જેટલું બનશે ને તેટલો ઓછો ઉપયો કરવો, આપણે આપણા ઘર નજર ફેરવીએ, ને તો આપણને એસી ટકા જેટલી વસ્તુઓ છે. આપણને પ્લાસ્ટિકની, જ દેખાશે કારણ કે પ્લાસ્ટિક તો એક તો સસ્તું છે. અને તેનું ફરી વાર રિસાયકલ કરી શકાય છે, તો એટલા માટે આપણે પ્લાસ્ટિક, ન જેટ બને ને એટલો ઓછો ઉપયોગ કરવો જ્યાં આપણે પ્લાસ્ટિકની વસ્તુ કુ નો ઉપયોગ કરીએ, ને ત્યાં આપણે લાકડા કે પછી સ્ટીલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીએ ને તો એમ સારુ, કહેવાય અને ત્યાર બાદ અ જેટલું બને ને તેટલું આપણને આપણા આજુબાજુમા, જ સ્વચ્છતા રાખવો જોઈએ જરૂરી છે જ્યારે કચરા પેટીઓ ઘરની આજુબાજુ ભરાઈ જાય ત્યારે તે તેને યોગ કે નિકાલ જો ન કરવામા, આવે તો ગામના લોકો સાથે મળીને સરપંચ એટલે ગ્રામ પંચાયતમાં જઈને, સરપંચને અપીલ કરવું જોઈએ કે તેના દ્વારા આપડે જે કચરા પેટીઓ છે, તે મહિને મહિને અ મહિને મહિને કે અઠવાડિયામાં એટલે એટલું મોટુ તો કચરા પેટી છે, કે જે અઠવાડિયામાં ભરાઈ શકે તો અઠવાડિયામા એનો યોગ્ય, નિકાલ થઈ શકે તો એવું આપણને કઈક કરવું જોઈએ કે જેનાથી આપણું ગામ સ્વચ્છ, બને જો આપણું ગામ સ્વચ્છ બનશે ને તો આપણા ગામને જોઈને, આજુબાજુ ના ગામના લોકો પણ પ્રેરિત થશે અને એ લોકો પણ પોતા ગામમાં સ્વચ્છતા રાખવા બદલ એ એમનો જે સહકાર છેને, એ વધારશે એટલા માટે સ્વચ્છતા રાખવુ જરૂરી છે તેવી જ રીતે તમને તો ખબર જ છે કે હમણાં આ વરસાદ નો સમય શરૂ થઈ ગયો છે અને રસ્તામાં. ખાડા કેટલા હોય તો એના કારણે મચ્છરનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે. તો આપણને એ એ વાત નો નિશ્ચય કરવો જોઈએ કે જે ખાડા વગેરે જગ્યા છે એને આપણને પૂરવા જોઈએ અને તે જમીન આપણે બનાવીને તો મલેરિયા જેવા રોગોથી પણ આપણે બચી શકીએ છીએ તો સ્વચ્છતા. એ આપણા જીવનમાં ખુબ જ જરૂરી છે તો બેહેન તમે કઈ કહેવા માંગો છો.
હા બેન સ્વચ્છતા સ્વચ્છતા એને જેમ કે રોગચળા પર નિયંત્રણ ત્રણ જેમ કે અસ્સી ટકાથી વધુ ચેપી રોગો અસ્વચ્છ પાણી પ્રદુષિત થવા અને ખુલ્લા કચરાને કારણે પણ ફેલાય છે નિયમિત સફાઈથી વાયરેસ. અને બેક્ટેરિયા નો ફેલાવો પણ અટકે છે. માનસિક સ્વાસ્થ્ય પણ રાખવું આપણને બવ જરૂરી છે જેમ કે મેન બેન તમે સમજી શકો કે મનોવિજ્ઞાનમાં. મનોવિજ્ઞાન મુજબ સ્વચ્છ અને વ્યવસ્થિત રૂમ કે કાર્ય સ્થળમાં રહેવાથી માનસિક તણાવ ઘટે છે અને કામ કરવાની ક્ષમતા પણ વધે છે. આયુષ્યમાન માં વધારો પણ જેમ કે જે સમાજ કે દેશમાં સ્વચ્છતા નું સ્તર ઉચું હોય. ત્યાંના લોકો ને સરેરાશ આયુષ આયુષ વધી જોવા મળે. જેમકે જોયલું હશે જેમકે માત્ર કચરો. પૂરતો નથી તેનો યોગ્ય નિકાલ કરવો તે સાચી સ્વચ્છતા છે. આ માટે આપણે અ ઘટાડવું જો જેમ કે કચરો ઉત્પન્ન થાય તેવી વસ્તુઓ નો ઉપયોગ ઘટાડવો જેમકે પ્લાસ્ટિક બેગ બદલે કાપડ ની થેલી વાપરવી જેમ તમે વાત હતુ કે પ્લાસ્ટિક ના વગર અમે લોકોને કાપડને એ તમારી વાત સારી ખરેખર સો ટકા સાચી હતી જેમ કે ફેકી દેવાને બદલે વસ્તુને ફરીથી ઉપયોગ કરવો. જેમકે નકામી વસ્તુઓ માંથી નવી વસ્તુ બનાવી જેમકે જૂના કાગળ માંથી નવો કાગળ. બનાવો કચરા નો જેમ કે લીલા ડસ્ટબી ભીનો કચરો શાકભાજી છોતરા બચેલું ભોજન જે કુદરતી રીતે શરીર ને ખાતર બને છે અને વાદળી ડસ્ટબીનમાં સુખો કચરો જેમ કે કાગળ પ્લાસ્ટિક કાંચ ધાતુ. શું બેન. મારી વાત તમને કેવી લાયગી આ બતાવી શકો છો તમે
હા બેન આજે જે તમે આપડે બંને જે સ્વચ્છ વિષય ઉપર વાત કરી તો એનાથી મને ઘણું આનંદ થયું તો બેન આ ચાલો આપણે ફરી એકવાર આવા જ કંઈક ટોપિક સાથે ફરી એકવાર વાત કરીશું ત્યાર સુધી આપનો આભાર
હવે